લો બોલો અરે મજામાં હો એકદમ ફ્રેશ આમ.
શું કા આજનો દિવસ કેવો ગીયો તમારો.
અરે આજનો દિવસ તો ફાડી નાખે એવો આમ એકદમ જલસા વાળો દિવસ ગીયો.
હમમ શું આજે જલસા જેવું કારણ
આજે તો થોડુંક અ થોડું ઘણું ભઈણા, થોડું ઘણું આમ એન્જોય કર્યો પણ ડબલ એન્જોય કર્યો. એન્જોયમાં મેં આજ તો પર્વત ચડવા ગયો હતો હું જે જુનાગઢમાં તમને ખબર હોય તો દાતર પર્વત આવેલો છે.
હા.
તે હું મારા ફ્રેન્ડ સર્કલો સાથે હું એ પર્વત ચડવા ગીયો તો હું.
એવું છે તમાર બધા મિત્ર જ હશે કે બીજા કોઈ હશે બીજા
નઈ નઈ બધા ભાઈ બધા દોસ્તારો જ હતા મારી હારે.
એવું છે એકસો ને કેટલા હતા. સત્તાવન શું તમને આમ તમારા મિત્ર સાથે જવાની કેવી મજા આવી.
અરે એકદમ મિત્રો સાથે જવાની તો એ ટ્રીપ હંમેશા યાદગાર અને સારી જ હોતી હોય છે મસ્તી કી મસ્તી ભરેલી અને યાદગાર પળો બધી એની હારે હોય જ તે આપડે
હા તમે સાચા છે.
હમ્મ.
અને હું તમને શું કહું, કેમ આમ તમે હિલ્સ કરવા ગયા
હા.
તો આમ વ્યુહ અને તેનું વર્ણન કરી શકો છો? વ્યુહ અને તેના નેચરીય વિશે?
વ્યુહ તો એનું આમ વર્ણન કરવા જેવું આમ તમે શબ્દ માં એનું વર્ણન કરી જ ના શકો, કારણ કે ત્યાંનો નજારો હતો એવો હતો પ્રકૃતિએ પોતે તેમના વાદળો વચ્ચે આ અમને રાખ્યા. અને ત્યાંનો આમ વૃક્ષો-વૃક્ષો પણ એવા લીલાછમ હતા. અને ન્યાં ન્યાંના પક્ષીઓનો અવાજ, અને ત્યાંના પાણીઓ નો ખલબલાટ, બહું આમ સરસ જેવું આમ તમને આનંદ આવે એવું બધું આમ નજારો જોવા જેવો હતો અહિયાં.
હમ્મ. ને તમને શું કહું તમે લો ના બધા કેય સે કે વિલિંગન ડેમ આવેલું છે, ત્યાં તમે ગયા તા?
હા ત્યાં પણ વિલિંગ્ટમ ડેમમાં ગયા તા જ. ત્યાં હમણાં કિસ્સો સાંભળ્યો તો કે ત્યાં મગરો નો બહું આમ ઉશ્કેરાટ વધી ગયેલો હતો ત્રાસ થોડો. તે પણ મે અમને બે વખત થી તણ વખત અમને તેના દ્રશ્યો જોવા મળ્યા તા યા મગરના.
ઓહો! તો શું તમે તેમની પાછી યા બાજુમાં ગયા તા?
બાજુમાં તો તે નો હોય, પણ આ અમારથી મ મિનિમમ કેટલા પચાહ મીટર ની અંંડર માં અમારી મગર હતી ખાલી.
ઓહો! એટલી નજીક?
હા એટલી નજીક.
હમ્મ. એટલે આમ તમે મગર જોવ તો આમ જાજી જોવા મળી જાય?
હા મગર અમને મિનિમમ ત્રણ થી ચાર મગર જોવા મળી થી.
હમ્મ. બધી મોટી જ હતી?
હા. એક નાનું બચ્ચું હતું અને બાકી તો મગર મોટી મગર હતી. જે ફિમેલ હોય કે મેલ હોય એ પણ ખબર તો ના પડી. તો મગર જોવા મળી, ને મગર ની સાથે કાચબા સે, માછલી સે પછી ઓલો જળ સાપ તો તમે જોયો જ હશે.
હા, હા જરૂર-જરૂર.
હા એ પણ હતો, ને સાથે-સાથે ન્યાં વાંદરાઓ પણ કેટલા હતા.
એવું સે. આમ જોઈ તો ડેમ માં માછલા બઉ જાજા છે કે?
અરે ખૂબ અતિશય, કારણ કે ત્યાંના લો ત્યાં લોકો આવે ને તો ત્યાં આમ કરુણાભાવ વાળા બહુ વ્યક્તિ કેમ કે ત્યાં માછલા ને થોડુંક ખાવાનું મળી રહે એટલે માછલીઓનો માછલીઓની જ સંખ્યા વધવાની તે. એટલે ત્યાં માછલાની સંખ્યા બહુ જ.
હમ્મ એવું છે. તમે શું મગર ને શિકાર કરતી જોઈ?
ના મગરને તો ક્યારેય શિકાર કરતા ના જોઈ, કારણ કે અમારે અહીંયા ગુજરાતમાં જે ખોડિયાર માતાજી છે ને
હમ્મ.
તેમના પર આ મગર આ ખોડિયાર માતાજી પોતે આ મગર પર સવાર કરેલા છે. એટલે તે માતાજી ના સાથે જોડાયેલી છે એટલે આવું કૃત્ય કરતા તો કોઈ લોકો નથી જોવા મળતા, કારણ કે આ એક આશ થ ની ભાવના પણ આની સાથે જોડાયેલી છે એટલે જે જ્યાં પણ મળે ત્યાં તેને લગભગ પૂજનીય પણ ગણવામાં આવે છે આ મગરને.
શું? વિલેંગન ડેમમાં પાણી વધી ગયું ક થોડું થોડું જ છે.
ના ના પાણી પાણીનો તો ઘટાડો તો ખુબ થઈ ગયો કારણ કે જુનાગઢમાં વરસાદ પણ બહુ આમ
હ
બહ સમય લીયો પછી આમ આમ. અતિશય લેટ પછી ત્યાં વરસ્યો તેમના પણ પાણી પણ નીચે પાણીના સ્તર પણ નીચા ઘણા આવી ગયા હતા અને હાલમાં વરસાદ પણ, ખુબ વધુ એના કારણે, મિનિમમ કેટલો આપડે પંદર ઇંચની આસપાસ પણ પાણીના સ્તર ત્યાં વધી ગયેલું હતું.
હા. તો તમે તો ગિરનાર તો ચડવા ગયા જશે?
ના ગિરનાર તો હમણાં ચડવા નથી ગયા કેમ કે દોસ્તારો હમણા ગિરનાર જવાનો પ્લાન બનાવતા થા
હમ.
જો હવે સક્સેસ થાય તો ગિરનાર ચડવાનો પ્લાન પણ અમે બનાવશું.
ઓ અચ્છા બનાવો તો અમે જ કોલ કરજો મેં આવશું તમારી પેગા ચડવા.
અરે જરૂરથી અમે તમને જણાવશું ગિરનાર ચડવા માં દોસ્તાર વારે તો આપણને. ખુબ જ આમ મજા જ આવે છે એમ.
હા સરસ યાદ તરીકે યાદી તરીકે રહી જાય.
હા યાદી તરીકે રહી છે પછી તો શું આપડે કોલેજ ના સમય છૂટી જાય તો પછી તો આપણને.
હમ.
પોતપોતાના લોકો પોતપોતાની દિશામાં કામ કરવા મળે પછી તો કાંઈ ભેગા થવાનો કઈ સમય પણ ન હોય ફોન કરવાનો હોય પછી સમય તો કોઈ ની પાસે રેતો ન હોય.
ના. હમ. અને જો ના વાંદરા બાંદરા જોવા મળે તો એને શું ખાવાનું આપો છો તમે.
હા અમે અમારી પાસે ઉપલબ્ધ હોય તો અમે વાંદરાને માછલીઓને. બધાને ખાવાનું આપતા હોવી.
હમ હવ છે. હમ. શું તમને આમ મજા કેવી ર.
હ.
મજા કેવી આવી તમને.
મજા તો ખુબ હતી છે આનંદ ખૂબ આવ્યો આજના દિવસનો. હાલમાં તો ફૂલ આમ શરીર થાકી ગયું પણ એવું નથી લાગતું અમને. છે એટલા. મિનિમમ અમે કેટલા આઠ હજાર થી સાત હજાર જેટલા. પગથિયાઓનો આ સફર કર્યો અમે.
ઓહો એટલે ઝા ઝા તો તમે ગિરનાર તો ચડી જ શકોને ઝડપથી.
એક.
ગીરનાર તો તમે ઘાય ઘા ચડી જાવ ને.
હા ગિરનાર તો અમે ઘાએ ઘા ચડી જઈએ કેમ કે એટલા એટલા સ્ટેપનું તમને ચાલવાનું પણ આમ હવે પ્રેક્ટિસ પડી ગઈ એટલે હવે તો મારા ખ્યાલ પ્રમાણે આમ થાકોડો ન લાગે હવે
એવું છે.
શું આપણે આમ જઈએ આમ જઈએ તો આમ શું રસ્તામાં કંઈ ખાવા પીવાનું કંઈ વસ્તુ સામાન મળી જાય.
અરે ખાવા પીવાનું તો ત્યાં બઉજ આમ તમે આમ સુગંધ આવે અ અહિયા ડેમ પાહે વસ્તુ તો એવી એવી મસ્ત મસ્ત બનાવે ને.
હમ.
એ તમે આમ પૂછી ના શકો એવી.
એવું છે આમ બનાવે છેું શું શું વસ્તુ
ત્યાં મેગી બનાવે પછી આપડે મકાઈ આવે ડોડા તે બન બનાવે પછી શીંગ હોય પછી અન્ય સમોસા હોય મોમોઝ હોય. અને નૂડલ્સ હોય છે. એવી કેટલી પણ આમ ચટપટા વાળી વસ્તુઓ ત્યાં મળતી હોય છે.
હા શું હાઈજિનિક રીતે બનાવે છે.
હા ત્યાં સામાન્ય રીતે ગેસ્ટોન અથવા તો કોઈ પણ રીતે બનાવતા હોય છે.
ઓહો એવું છે શું અત્યારે તમે નવરા હશો.
ના હું હાલમાં તો નવરો નથી પણ થોડુંક કામ છે એટલા માટે તો હું હમણાં ફાર્મા હાઉસે બેઠો છું. ત્યાં મીટિંગ મારે બોલાવાની છે એટલે હમણાં પબ્લિક ને ભેગું કરું છું.
એવું છે એલે શું થયું છે કે મીટિંગ બોલાવવાની છે.
કારણ કે હમણાં જો આ વાવણી કરવાની છે એટલા માટે પ્લાનિંગ સાથે શું શું ઉગાવવું તું શું ના ઉગાવવું કેમા આમાં અતિશય વૃષ્ટિ પડી હોય તો કઈ રીતે આથી બચવું કા પછી આમાં ઓછો વરસાદ પડ્યો હોય તો કેમ આનાથી બચી શકાય એવા બધા પ્લાનિંગ સાથે ખેતી કરવી પડશે
એવું છે એવું છે. તો આમ તમે જોઈ તો અ તમે શું કરો હોય શું ખેતીમાં શું કરવા માંગો છો.
ખેતીમાં તો સામાન્ય રીતે મારો વિચાર છે કે કપાસ અને અ શેરડી ઉગાનો વિચાર છે મારે
એવું છે.
આમ કપાસ તો લગભગ આમ વિચારશે ખાલી શેરડી તો મારે આમ સો એ સો ટકા ઉગાડવાનો પ્લાન છે અને હમણાં થોડીક જમીન મારે બંજર છે ને તેમાં મારે અ કેસર કેરી ના રોપ નાખવા છે.
ઓહો તો કિશર કોરીને આપણે રોપ થાપ અત્યારે ઉગાવ્યા હોય.
હા.
તો આમ મોટા ક્યારે થઈ જાય એમાં ફળ ક્યારે આવા મડે.
એમાં તો આપડે જે કલમ વાળા કેસર ના આંબા આવે ને
હા.
એમાં મિનિમમ તમારે બે વર્ષનો સમયગાળો લેતા હોય છે.
હું.
અને પ્લસ આપડી એની પાછળ આમ દેખ સંભાળ કેવી હોય એ એ આધાર રહેતો હોય. સારી દેખ સંભાળ હોય ને એના પાછળ સારી દવા એવું બધું છટોકાવ કર્યો હોય. તો એ મિનિમમ બે વર્ષમાં તમને ઓછામાં ઓછું કેટલું તમને બે મણ થી ત્રણ મન જેટલું આમ તમને ફળ આપે આમ. ને સારામાં સારું.
હમ. તો શું આમ જોય તો રાસાયણિક ખાતર યુઝ કરવું જોઈએ કે આપણું દેશી?
ન આપડું જે દેશી ખાતર આવે ને. જેમાં આપડે માલ ન ખાતર હોય સાણીયું ખાતર.
હા.
એ તો ઉપયોગ અમે કરતા હોવી.
એવું છે.
હમ.
તો આમ જોય તો આમ છાણીઓ ખેતર બહ હારું ને.
હા છાણિયું ખાતર ને પછી એક અમે એક બહ મોંઘું ખાતર અમારા ખેતરમાં કરીએ છેએ. જે તમને ખ્યાલ હોય તો ઓલું અળસિયા નું ખાતર આવે.
હા હા.
એ ફળદ્રુપ જમીન માટે બહુ જ સારું આમ.
એવું છે, એ અળસઓ દ્વારા બનાવેલું હોય ને ખાતર
હા એ અળસિયા દાર બનાવેલું હોય છે આ અળસિયા એ કામ કરે છે કે અ જમીનની અંદર ઉતરીને પોતે આમ જમીન બહ ફળદ્રુબ બો બનાવે.
એવું. અત્ય્યારે તો આમ જોયએ તો રાસાયણિક ખાતર નો યુઝ થવાથી આમ જમીન તો બંજાર જેવી થઈ ગયા હ છે ને?
હા થેન્ક યુ ચલો હલો. આપની સાથે મારે આજ કામ છે થોડુંક.
હા, હો થેન્ક યુ.